તો
હલો હા, અવાજ આવે છેને. અવાજ સંંભળાય છે. હા, હા
નમસ્કાર, નમ
નમસ્કાર, હા.
તો આજે આપણે પાણીના, પરબ વિશે વાત કરીએ
હા હા, કેમ નહી.
હલો
હલો
આજનો વિષય જે છે, એ સમાજ સેવા અને માનવતા સાથે જોડાયેલો છે, બરાબર ને
હા, હા બરાબર કારણ કે પાણી નું પરબ બંધાવવું એટલે અમૂલ્ય લાવો છે. એ અમુક, વ્યક્તિ ના ભાગ્ય એટલે કે નસીબમાં જ હોય છે, બધા વ્યક્તિ પાણી ન પરબ બંધાવી શક હોતા, નથી.
અને ઉનાળામા રસ્તા ઉપર જતા, આવતા લોકોને પાણી પીવા મળે તે માટે પાણી પાણીના પરબ જે છે, એ મોટા ભાગે રાખવામાં આવતા હોય છે.
અત્યારે ઉનાળો છે, ત્યારે તો આપણને એમ થાય કે થોડું ચાએ ત્યાં જ ક્યાંક પાણી મળી જાય તો સારું, જો આપડે સાથે બોટલ લઇ ગયા હોય, તો તો વાંધો ન હોય. પણ જો સાથે બોટલ ના હોય અને ક બોટલ ખલાસ થઈ, ગય હોય, ત્યારે આપણને બહ જ સમજાય છે કે પાણીની, આવશ્યકતા કેટલી છે.
હમ, તમારી વાત સાચી ખાસ કરીને ગરમીના દિવસોમાં ખુબજ જરૂરી પડે પડે છે, અને પાણી વગર જે છે, એ જીવન શક્ય જ નથી. માણસ, હોય. પશુ હોય, પક્ષી હોય, છોડ હોય, ગમે તે હોય બધાને પાણી ની જરૂર તો પડતી જ હોય છે બરાબર ને
હા બરાબર છે પાણી વગર જીવું અશક્ય છે.
હા. એટલે જ કે આપણા દેશમાં વર્ષોથી પાણીના પરબ રાખવાની પરંપરા જે છે ચાલી આવે છે.
એ પછી ગામ ડું હોય શહેર હોય મંદિર હોય કે બસ સ્ટેન્ડ હોય કે પછી બજાર હોય ગમે ત્યાં હોય પાણી ના પરબ આપણને જોવા મળે જ છે.
હા હા ક્યાંક ક્યાંક તો જો આપડે આ મુસલમાન લોકો છે. ઈ લોકોને ઈદ ને એવું હોય ત્યારે ઈ મહિનામાં તો ઈ લોકો સરસ સરસ નવી નવી નાઈંદો ભરી મુક્તા હોય છે શરબત હોય છે ઠંડા પીણા હોય છે એવું ઘણું ઘણું એ લોકો હા મૂકતા હોય છે અને બાકી ઘણા એ સિમેન્ટની ટાંકીઓ છે ઘણા એ ઠંડા ઓલા બિસ્લેરી પાણી ની બોટલ આવે છે એ છે ઘણાય સેવાનું કાર્ય કર તા હોય છે અને એ જિલ્લાઓમાં પણ ઘણા એ સ્થળે થળે થોડા થોડા અંતરે બોટલ મુકતા હોય છે એટલે બધા મુસાફરોને અવર જવરમાં પાણી મળ્યા કરે.
ઘણા લોકો જે છે એ પોતાની ખુશી થી આ સેવા કરતા હોય છે જેમને આ સેવા કરવાથી ખુબ જ આનંદ મળતો હોય છે. એટલે કે કોઈ સંસ્થા છે મંડળ કે કોઈ વ્યક્તિ ના ખર્ચે પણ પાણીની વ્યવસ્થા જે છે એ પરબો જે છે એ ચાલતા હોય છે અમુક અમુક એવા મંડળો હોય કે જેના કારણે જે છે પાણી ના પરબ બંધારતા હોય છે ઘણા પોતાની ઈચ્છા થી સેવા થી કરતા હોય છે એટલે ઘણી બધી રીતે જે છે પાણી ના પરબોચો છે બંધા તા હોઈ છે.
હા પાણીના પરબનો સૌથી મોટો ફાયદો શું છે
પાણીના પરબનો આમ જોઈએ તો ખુબ જ ફાયદો જે છે પણ મોટો ફાયદો એ છે કે જરૂરત સમયે આપણને પાણીની જે છે મળી રહે આપણે શું કે પશુ છે પક્ષી છે બધાને પાણી જે છે મળી રહે એટલા માટે પાણીનું પરબ જે છે એ ખૂબ જ જરૂરી છે. એમાં એ જે
કેટલાક સ્થળે તો પાણી જ નહીં પરંતુ લોકો જે છે એ છાસ હોય છે લીંબુ શરબત હોય છે એવી ઘણી બધી વસ્ તુઓ જે છે એ આપતા હોય છે.
હ હ કેમ નઈ ઘણી જગ્યાએ તો ઠંડા પીણા હોય છે એમાં એ લોકો રિક્ષા ચાલકો હોય છે ખાસ કરીને મજૂરો હો ય છે મુસાફરી કરતા લોકો હોય છે એ બધાને પાણીની ખુબ જરૂર હોય છે.
નું પરબજે છે માત્ર સેવા છે કે જ્યાં અજાણ્યા લોકોને પણ નિસ્વાર્થ રીતે પાણી આપ વુ એ ખુબ જ મોટી વાત છે.
હા હા બરાબર છે તમારી વાત સાચી છે કારણ કે તે લીંબુ શરબત, પીવે કે ગમે તે પીવે, તો એને એક આટલા, જેટલું કામ આપતા હોય છે.
આપણા પૂર્વજો પણ આપણી આપણા પૂર્વજો છે. એ પણ પાણીનું દાન ખૂબ જ કરી અને પુડ્યનુ કામ માનતા હતા, કે પાણી નું દાન કરીએ તો આપણને ઘણા બધા પુણ્ય મળે છે, અને આજે પણ ઘણા લોકો આજ પરંપરાને જે એ જાળવી રાખું છે, પાણીના પરતમાં સ્વચ્છતા જાળવવી પણ એ પણ ખૂબ જ જરૂરી હોય છે, કેમ કે પાણી જો શુદ્ધ હોય છે તો જો લોકો પીસે અને પાણીનું શુદ્ધ હોવુ, જોઈએ અને વાસણ પણ સાફ હોવા, જોઈએ જોઈએ જેના કારણે લોકો છે, પક્ષીઓ છે, એના માટે પણ સારુ રહે, બરાબર ને
હા, હા બરાબર છે. કેટલાક લોકો, તો પક્ષીઓને ચણ નાખે એની સાથે ઘરે, ઘર પાણીના કુંડા પણ મુકતા હોય, છેને
હા ઉનાળામા પક્ષીઓને પાણી મળવું એ ખુબ જ મુશ્કેલી બને છે, જેના કારણે અને આપ એક સારી સેવા છે, જોકે પાણી નો બગાડ ન કરવો જોઈએ પાણી હમેશા માટે જે છે, બચાવવું જોઈએ
પાણીને બચાવવાના, તો ઘણા જ ફાયદા છે. કારણ કે આજે નહી, તો કાલે જયારે વરસાદ તંગીને અછત લાગે છે, ત્યારે ત્યારે આપણે પાણી બચાવેલું હશે તો કામ, આવશે
પાણી નુ બગાડ ન કરવો, જોઈએ બચાવવું જોઈએ. જોકે પાણી બચાવીશું, તો વધુ લોકોને પાણી મળશે આજના, ઘણા યુવાનો પણ પાણીના પરતમાં સ્વયંસેવક તરીકે પણ કામ કરે છે, એટલે ઘણા યુવાનો પણ આ કામ માટે હ જાગૃત બનએ છે, અને આજે પાણી ભરવાનું પાણીના પરબ માં સ્વયં છે. તરીકે કામ કરવું, એ ખૂબ જ ખુશીની વાત છે, એમ
અત્યારે, તો વ્યક્તિઓને જો પાણી, ના મળે તો ઘણી જગ્યાએ એટક જેવી પણ આટલી ગરમી અસહ્ય ગરમી હોય, ત્યારે એવી પણ વિટમણા થતી, હોય છે.
બાળકોને પણ આવી સેવાકીય પ્રવૃતિઓ વિશે જાણ કરવી જોઈએ, જેથી. તેઓને પણ ભવિષ્યમાં સમાજ, માટે કંઈક સારું કરી શકે એવી ભાવના જાગૃત થાય અને લોકો જે છે, સમાજમાં એકતા અને સહ કારની ભાવના વધે તેના માટે જે છે, આવા નાના મોટા કાર્યો જે છે. એ કરતા રહેેવા જોઈએ, એમ
હા, હા એ તો બહુજ મોટુ પુણ્ય નું કામ છે. પરંતુ બાળકોમા જો, મા બાપ ના સંસ્કાર સારા હોય. તો બધા એ ઈ, રસ્તે લાગી જાય છે, અને સેવાકી પ્રવૃત્તિ કરે છે, જેમ કે ચકલીઓને ચણ નાખવા માળાનું, અને પાણી ના કુંડા લગાવવાનું
હા, તમારી વાત એકદમ સાચી છે. અ બાળકોને, સેવાકીય જ્ઞાન મળી રહે અને પાણીના પરતથી લોકોને સમજાય છે, કે નાની સેવા પણ જે છે મોટી બની શકે છે. એટલે એક, ગ્લાસ પાણી કોઈની તરસ દૂર કરી શકે છે, અને એ વ્યક્તિને રાહત અને ખુશી આપ આપ છે, જેના કારણે એ પણ આપણને દુઆ અને સારા આશીર્વાદ આપે છે. એ વ્યક્તિ રાહત અનુભવે છે, અને ઉનાળા ઉપર જે છે, ચાલતી તા લોકોને જ્યારે ઠંડુ પાણી મળે ત્યારે તેને ખૂબ જ આનંદ થાય છે, એમ
હા, હા ક્યારેક ક્યારેક તો અમુક બૃદ્ધો તો એને આશીર્વાદ પણ આપતા હોય, છે. કે અત્યારે જો પાણી ન મળ્યું હોત, તો આપડું જીવન બચાવવું શક્ય બાઈ, ન હોત.
આજના સમયમાં પણ આવી પરંપરાઓ જે છે, જીવંતર રહેવી. જોઈએ કારણ, કે તે આપણને માનવતા દયા સહકાર આ બધ બધી વસ્તુઓ શીખવે છે, અને પાણીનો પરબ જે છે, એ માત્ર પાણી આપ નુ કામ નથી, તે સમાજને જોડવાનું કામ પણ કરતી હોય છે, એટલે જ્યા લોકો એકબીજાની મદદ કરે છે, ત્યાં સમાજ વધારે મજબૂત બનતો હોય છે. એટલે પાણીનુ પર બંધવું એ ખુબ જ સારું કામ છે.
માનવતાની દ્રષ્ટિ એ ગણીએ, તો ખુબ સેવાનું કામ એટલે કે અમૂલ્ય સેવાનું કામ છે, પાણી ન પરબ બંધાવવું એ
એટલે જ્યાં લોકો એકબીજાની મદદ કરતા હોય છે, અને કુલ મળીને પાણી પાણીનો પરબ જે છે, એ ખૂબજ સુંદર અને ઉપયોગી સેવા છે, તો દરેક વ્યક્તિએ પાણીનું મહત્વ સમજવું જોઈએ, ને પાણીના પરબ વિશે પણ વિચાર કર કરવો જોઈએ, તો આજે આપણે ઘણી એવી પરબ વિશે વાત કરી તો મને પણ તમને, પણ ખુશી મળી હશે તો તમારો પણ આભાર
હા હા, અમને ખુશી મળી કે પાણી ના પરબમા કે કયા પ્રકારની સ્વચ્છતા, જાણી એ હા, હ આભાર